મિત્ર કેવું છે. બધું ભણવાનું
ચાલી રહૃયું.
હા મિત્ર વેકેેશન તો જોરદાર ચાલી રહી છે. પરંતુ મિત્રો ઘરે આટલું બધું કામ હોવાથી થોડું થોડું મઝા તોઆવે છે. પરંતુ થોડું આટલું આટલી બધી ગરમી લાગતી છે. દે તો ખબ જ ઘડવ કંટાળો પણ આવતો છે. પરંતુ ઘરે એ એ વાત ની મજા આવે છે. તે ઘરે મમી પપા લોકો સાથે રેવાનું મળે અને આપણે જે પણ ભાઈ બંધો છે. એ લોકો સા. ફરવા ફરવા મળે એનાથી હું ખુબ જ. ખૂબ જ મજામાંું.
હા મિત્ર તો આપણે એક. ખેતી અને ખેડૂતની જીવન ધોરણ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે તો તમને ખબર છે ખેતી અને ખેડૂતની જીવન ધોરણ અંગેની કોઈ માહિતી.
ને માહિતી હોય બધા ને જ માહિતી હોય. કારણ કે આપણી. દીકરા છે તો ખૂ ખેતી વિશે તો આપણને ખુબ જ ઊંડાણપૂર્વક માહી માહિતી છે કારણ કે બધા ભારતમાંારત ભારત ખેતી. પ્રધાન દસે એ તો બધાને. ખબર છે કારણ કે ભારતમાં. જે પણ અડધી સંખ્યા છે. જે જે લોકો. ખુશી. એ સૌથી વધારે ખેતી ઉપર નિર્ભર કરે છે અને ખેતી માંથી જે પણ આવક મેળવે છે એનાથી એ લોકો ગુજરાન કરી ચલાવતા હોય છે. તો મિત્રો એ એક. ખુબ જ ગૌરવની વાત છે કે આપણે ખેડૂતના દીકરા હોવાથી. કારણ કે હાલમાં મિત્રો જોવા જએ. જે. તો જે પણ ખેતીનો ભાગ છે એ અડધો અડધો ભાગ બીજા બીજા દેશમાં પણ આપણે ખેડૂતો દ્વારા એમ ઉત્પાદન થાય અને. પછી એ જે પણ પ્રોફિટમાં એ. એ ભારત. માંથી મળે છે.
હા દસ્ત તમારી વાત સાચી છે આપણા દેશ ખેતી પ્રધાન દેશ તરીકે પણ ઓળખાય ઓળખાય. છે અને. વિશ્વમાં ખેતી અને. ંચો પ્રમાણમાં ભાગ ભજવે છે આપણો દેશ. જે ખેતી. ખ પ્રજન છે જેમાં અલગ અલગ ખેડૂત. તો અલગ અલગ પ્રકારના વાવેતર કરે છે જેમ કે ઘર ડાંગર ચોખા. અલગ અલગ પ્રકારના કઠોળ જેવી વાનગીઓનું ઉત્પાદન કરે છે અને શાકભાજીઓનું પણ વાવેતર કરે કરે છે જેથી આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે આપણા દેશોમાં. ખેડૂતોની સરકારી. દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી યોજનાઓ પણ આપવામાં આવેલ છે જેથી ખેડૂતોને ખૂબ જ મોટા પાયે ફાયદો થાય છે અને જેથી ખેડૂતોની આવક પણ વધારે થાય છે જેથી સરકાર મોટા પાયે. ભાવ રહેલ. અને હું મારી જ વાત કરું તો અમારા ઘરે પણ ખેતી મારા પિતા ખેતી કામ કરે છે જે લોકો નાગલી ડાંગર તુવેર જેવું વાવેતર કરે છે અને તેની લણણી અંગેની. માહિતી મારા પિતાને ખબર જ છે જેથી તેઓ ખેતી પર નિર્ભર રહીને ખેતીનું કામ કરે છે તો શું તમારા પિતા પણ ખેડૂત છે.
હા ભાઈ તમારી વાત તો સાચી છે અને માર પિતા પણ ખેડૂત છે અને હું પણ ખેડૂત છું કારણ કે મિત્ર હવે તમે કીધું કેવી યોજનાઓ મિત્રો જે હાલમાં જે યોજના મુૂખ્ય છે એલેધ ખૂબ જ મહત્વની છે કિસાન માટે એ છે. પીએમ કિસાન યોજના એ ખૂબ જ મહત્વની છે. એનાથી એટલો બધો ફાયદો થતો છે. ખુબ જ ઘણો ફાયદો છે થશે પરંતુ મિત્રો હું તમને જણવા માંગુ છું કે હાલમાં સમયમાં અથવા તો પહેલાના સમયમાં એવું હત તો કે જે કિસાન લોકો જે પણ પગ ઉગડતા હતા. અને એ એ પાક જયારે વેચવામાં જતા હતા. અત્યારે જે વચ્ચે વચ્ચેટીયા હોય છે એ લોકો પાક ઓછા ભામાં લઈ જાય અને એ લોકો તે બાજુ વેપારીઓ જઈને મોઘુ વચતા હો હતા. એનાથી ખેડૂતોને ખુબ જ ઘણું નુકસાન થઈ કારણ કે રાત દિવસ મહેનત કરીને જે પા પાગ ઉગાડે છે અને એ પાકને જો પૈસા જ ના આટલો મળે એ લોકોને નફો ના મળે તો બસ એ પાક કરેલું સે ને, પરંતુ જે વચ્ચેથી આ હોય એ લોકો અહ પૈસા ખાઈ જતા હોય છે. પરંતુ હાલમાં એવું નથી, પરંતુ હાલમાં એવું છે કે જે જેમ કિસાન યોજના સે અને કેટલી બધી યોજનાઓને દ્વારા આપણે સીધો જ વેપારી છે કે કોન્ટેક કરી શકાય અને આપણે જે પણ માલ હોય એટલે કે આપણે નો હોય, આપણે સીધું-સીધું ત્યાં વેચાણ કરી શકીએ સીએ, એક્સપોર્ટ કરી શકીએ સીએ.
હા મિત્ર તમારી વાત સાચી છે. હું તમને ખેડૂત અને જીવન ઉત્પાદન અંગે ખેતીનું મહત ત આપણી આપી સે, જેમાં કે ખેતી કરતી વખતે જમીન નું કદ હારીરિક હોવી જોઈએ. જેનાથી ખેતી સારી રીતે કરી શકાય છે, અને જમીન એક આવક નો સ્ત્રોત છે જેનાથી આ આવક પણ મેળવી શકીએ સીએ ખેતી દ્વારા, અને જેમાં આપણે સિંચાઈની સુવિધા સારી રીતે કરીએ તો આપણે વધુ પ્રમાણમાં આવક મળે છે. અને ખેતીમાં વધુ પ્રમાણમાં ઉત્પાદન પન થાય છે. જેમાં આપણે ખેતી કરતી વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જેમાં આપણે ડ્રોન ટેક ધાર ડ્રીપ અંગે અંગેના ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરીએ છીએ. જેનાથી આપણે આવક વધારી શકાય છે. અને ખેતીમાં પાકો સારી રીતે લઈ શકાય છે તો આપણે ખેતી ખર્ચ કે ખેતી જીવન ધોરણમાં આપને અસર કરતા પણ ઘણા બધા મુદ્દાઓ પન છે. જેમાં આપણે દેવું અને ખર્ચ ખેતી કરતી વખતે જો આપણે લોન લઈએ છીએ. તો આપણા પર દેવું પણ વ ધવા આવે છે. જેનાથી જેમાં જેમાં આપણે બિયારણ લાવવું હોય છે. ટેકનોલોજીકલ સાધનો લાવવા માટે આપણે દેવું દેવામાં પણ ડૂબી જઈ છે. અને ખર્ચો પણ વધી જાય છે. અને બીજો મુદ્દો છે, કે બજારમાંવ જો આપણે બજારમાં સારી રીતે ભાવ ન મળવાથી આપણે દેવામાં ડૂબી જઈએ છે. અને આપણા પર બોજ પડે છે. જે અને બીજ ઘણા બધા મુદ્દાઓ હોય છે. જેમ કે આબોહવાના પરિવર્તન ના કારણે કારણે સારી રીતે પાક આવતો નથી. અને જેનાની અસર પાક પર જોવા મલે-મળે છે. અને બીજા અનેક મુદ્દાઓ પણ છે. જે અસરકારક જીવન ધોરણ પર અસરકારક છે. જેમ કે જીવન ધરણ પર અસર ન પડે. એ માટે સરકારની ઘણી બધી યોજનાઓ છે. જેમ કે પી એમ કિસાન યોજના જે દર દર વર્ષે છ હજાર સુધીની સહાય સરકાર આપે છે. અને ઘણી બધી યોજનાઓ છે. જેમ કે, પ્રધાનમં પત્રીની ફસલ વીમા યોજના પુક્ષ પાટ નુકસાન થાય છે. તેની સામે રક્ષણ મેળવવા માટેનો આ એક યોજના છે. અને ઘણી બધી યોજનાઓ ગુજરાતમાં જોવા મળે છે. ખેડૂતો માટે જેનાથી ખે
હા ભાઈ તમારી વાત તો સાચી છે. ત્રણેક મિત્ર તમે કેધું કે જે પણ હ જ ખેડુતનું હોય એ લોકો જે પેલી લોહ લેતા હોય શે. અ એમાં ડુબી જવુ. તમે છે. પરંતુ, મિત્ર હાલમાં ખૂબ જ ટેકનોલોજી અને વિકાશ થઈ રહી છે. ને હાલમાં એવું છે. કે કોઈ પણ લોન લેય મિત્ર તો એના પર સા એના અળધા સરકાર તર સરકાર આપે. કારણ કે હમણાં સબસીડી ખુબ જ ચલી રહી છે. અડધા પૈસા આપતા હોય છે. અને ગુજરાતમાં હાલમાં એટલી બધી ટેકનોલોજી હોય. છે કે મિત્રો જે સોલાર લગાવેલું હોય છે તેથી જે દિવસ દરમિયાન જે પણ પાકને જરૂરી પું પાણી હોય એ મળી રહે અને વીજળીનો બચાવ થાય.
હમ.
ર આપણે એવું છે કે અમુક અમુક જગ્યાએ જમીન હોય જમીન હોય રાતી કપ. એ જમીન પર આ રાખી કે કઈ જમીનમાં સૌથી વધુ પાક સારો અને કઈ જમીનમાં કઈ પાક લીવાનું. એ જમીન પર આધાર રાખ ને કયો ખાતર વાપરવાનો કોઈ ખાતર નહી વાપરવાનો. એ બધી આપણે એ દ્વારા એટલે કે હાલમાં તો જોવા જઈએ ને કે આપણે મોબાઈલ મોબાઈલમાં મોબાઈલમાં પણ આપણે ખૂબ જ ખૂબ જ ખૂબ જ આપણે નવી નવી ટેકનોલોજી જોવા મળે છે તો આ નવી નવી ટેકનોલોજી ખેતીમાં કઈ રીતે ઉપયોગી એના વિશે માહિતી આપજો થોડું મિત્ર.
હા મિત્ર તમને હું તમને બધી જ માહિતી આપું છું જેમ કે આપણે ખે ના સાધનો સાધનોથી સમય મહેનત અને ખર્ચ બચાવી શકાય છે જેનાથી આપણે જમીનની તૈયારી સારી રીતે કરી. તો આપણે હું સમજાવશું કે જમીન તૈયાર કરવા માટે કયા કયા સાધનો યોગમાં આવે છે જેમાં કે હળ ટ્રેક્ટર જેમાં હળ દેશી લાકડાઓથી બનાવવામાં આવે છે જેથી આદિ અનાદિ કાળથી વસતા લોકો જેવ હળથી નો ઉપયોગ કરે છે ખેતીમાં અને જેમ કે હાલના ટેકનોલોજી સમયમાં ટેક્ટર આવવાથી પાકમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે જોડાયેલા કલ્ટિવેટર રોટ રોટાવટર જેવી અનેક ટેકનોલોજીકલ સાધનો પણ છે અને બીજો મુદ્દો છે વાવણી અને રોપણીના સાધનો જેમાં અલગ અલગ અલગ ટેકનોલોજીકલ છે જેમાં ઘઉં બાજરી બાજરી જેમને ઉડાઈને વવાઈ બિયારણ થી બચે છે અને જેમ કે આપણે અનેક સાધનો જોવા મળે છે જેના જેના ભાગરૂપે ટેકનોલોજી સોવ થઈ ર છે અને પાકના સંરક્ષણ ના પણ સાધનો ઘણા બધા જોવા મળે છે. જેનાથી કોઈ પણ પ્રકારનો ખેતી પર મોટા પ્રમાણનો બોજ રહેતો નથી અને ખેતી સારી રીતે થઈ શકે છે.
છે પરંતુ ગામડા વિસ્તારમાં ટેકનોલોજી વધારીને જોવા મળે કારણ કે ગામડા વિસ્તારમાં હવાનો ઉપયોગ વધુ થાય છે અને ગામડા વિસ્તાર એવો હોય છે કે ત્યાં થોડું પહાડો હોય છે એવી જગ્યાએ ઉપગ થકે છે તો મિત્રો થોડું લીખતા પડે તો હમણા વિસ્તારમાં